હલો હા કેમ છો હા બસ જો હવે ફ્રી થઈ જમી કરીને
હમ હા હું હું પણ જમ્યો એ અમરાજ
હમ બસ આ રહી આજો. બુક રીિંગ કરી વિચારતી હવે આ બધું એટલું બધું કબાડ થઈ ગયું છે આમાંથી કરું શું વેસ્ટ માંથી કઈક અલગ આઈડિયા કરીને બેસ્ટ બનાવી દઉં એવું કઈ.
હમ આ તો છે જ કેમ કે આપડે બુક્સ પણ બહુ મતલબ બહુ સંઘાળી જાય આપલા પાસે અને એવું નહી આપડ ફેંકવાનું મન નહિ થાય એનું
હા
જ નહી તો જો હારી હારી હોય તો એને બીજા જગ્યા મૂકી દઉ જે તમેને રીડ કરશો આ જગ્યા
હા એટલે બુક્સ તો અમુક અમુક જે અલગ અલગ રાખી છે મારી બેબી માટે કે થોડીક મોટી થશે પછી એ આમ રીડિંગ કરશેને આમાંથી કંઈક અલગ અલગ શીખશે એના માટે અને બીજી જે વેસ્ટેજ છે એ બધી સાઈડમાં રાખી છે અત્યારે તો એનું વિચારું હું શું કરું આગળ બીજા ઘણા બધા કપડાં પણ છે બોટલો પણ ભેગી થઈ છે વિચારવું શું બનાવું કઈક આઈડિયા આપોને.
બોટલોનો તો મે તમને કેવું કે ભાઈ કા તમે પ્લાન્ટેશન કરી નાખો એમાં એ અડધી અડધી કાપી નાખો એમાં કઈ પણ રોપાવી શકો તમે બાલ્કનીમાં મુકવા માટે.
હા એવું થઇ શકે. કે અત્યારે તો બધા ડ્રો પણ કરે છે અલગ-અલગ ટાઈપમાં મસ્ત-મસ્ત બનાવે છે બોટલમાંથી નહીં?
હા એજ ને જોયા જાય તો બહુ
ઉગાડી શકીએ બહુ મસ્ત સરસ થઈ જશે એ આઈડિયા સારો છે.
હા એજ ને એમને એમ મતલબ આ આ અડધી કાપી નાખવાની અને એમાં અડધા ઉધી મી માટી ભરી દેવાની પછી એમાં તમે કઈ પણ ફૂલ લો પછી કઈ પણ જો આપણેે ગમે તેઓ એ પ્લાન્ટ લગાવી શકો ચીની ગુલાબ થઈ ગયો પછી આપડો રોઝ નો થઈ ગયો.
હા અત્યારે બોટલમાંથી ઘણા બધા વાસ પણ બનાવે છે અલગ-અલગ.
એજને.
હ. અને ઢક્કન બોટલના જે ઢક્કન હોય ને એમાંથી પણ લોકો તોરણ છે કે એવું કઈક કઈક યુનિક યુનિક બનાવતા હોય છે.
હમ્મ, એ બધા ઠક્કન ભેગા કરી ભેગા કરીને એક કઈ વિલચન જેવું કઈ બનાવે પછી એ બહુ હારું લાગે.
હા એને ડેકોરેશન કરીએ એટલે બઉ સરસ થઈ જતું હશે.
માઆવે ને તો આપલી પતંગ હોય ને એ શેપમાં બી બને એનું ભુચ્ચન ઢક્કનનું તોરણ.
હા. મેં ક્યારે બનાવ્યું નથી પણ હવે ટ્રાય કરીશ બોટલો ઘણી બધી થઈ ગઈ છે. તો વિચારું છું વેકેશનમાં બધા આયવા અને કોલ્ડ ડ્રિંકસને બધું પીધી ને એટલે બો ટલો વધાઈ ગઈ છે ઘરમાં.
હમ્મ, એજ ને બધા ભેગા થાય તો એવું થતું જ રેય મે બી તો કોઈ દિવસ ટ્રાય કર્યું નથી એ બોટલના બુચ્ચનનો બનાવે મતલબ ઢક્કન નું પણ યુટ્યુબમાં જોયું હતું એક બે વાર એમ જ રીલ સ્ક્રોલ કરતો હતો ને ત્યારે આવ્યું હતું.
હા સારો આઈડિયા છે આ ટ્રાય કરવા જેવું છે. એમાં તો બાળકોને પણ આપણે વચ્ચે વચ્ચે જે આમાં લગાડી દઈએ તો એ લોકોની પણ એક્ટિવિટી સારી થઈ જાય અને આપણું પણ બેસ્ટમાંથી બેસ્ટ બની જાય.
આપણે કરતા જોઈ ને એ તો એક બે વાર એ બી આપણે પૂછે કે એ એમ જ કરતા હોય મને બી કેવ મેં એક પોતે જ કરી નાખુ.
હમ્મ.
અને બાળકોને આવું જ કામમાં હારું લાગે કેમકે એમનો મજાક મસ્તી ભી થઈ જાય ને એમને રમવા માટે બી કઈ મલી જાય.
હા એ મેં પણ એક વિડીયો જોયેલો જે બોટલમાંથી બાળકને રમવા માટે એનામાંથી બોલ પાસ થાય એના પછી બીજું નીચે બોટલ રાખેલી હોય હોલ બંનેથી સાઈડથી કાપીને પછી એમાંથી બીજો બોલ પાસ થાય એમ કરીને નીચે નીચે સુધી ઉપરથી લઈને નીચે નીચે સુધી બનાવેલું હતું. બહુ સરસ હતું બાળકો એમાં બીઝી પણ રેય હા વ્યસ્ત પણ રઈ અને આપણું પણ યુઝ થઈ જાય બોટલ
હા મતલબ એ જોવ તો આપડે વોટરફોલ જો દે રહે ને ને કે ઉપરથી એક બોલ નાખવાનોય પછી, એ બોલ બીજી બોટલમાં આવે. હજુ નીચે બીજી હજુ નીચે બીજી પછી બધામાં નીચે કઈ પ્લેટ જેવું આવે એમાં આવી જાય બોલ
હા એટલે એ પણ આઈ આઈડિયા સારો છે બનાવા માટે
હમ પણ એના માટે ને એ નાનો બોલ એ જો એ બહ છોટો બોલ આવે ને એ જો ફાયર ગન જે છોકરાઓ નાના છોકરાઓની ગન આવે છે બોલ વાળી
હમ
એ દ નનુ બોલે એ હારું રે કેમ કે બોટલ માંથી બી બરાબર આવી જાય
હમ અત્યારે કિચન માટે પણ એ બો લ ને નીચેથી કાપીને એ એના માટે જે ઓ આપડ વ કચરો હોય ને કિચન નો એ સ્ટ્રેન કરવા માટે એનું યુઝ કરી શકાય છે અત્યારે ઘણી બધી રીતે અલગ અલગ બોટ યુઝ થાય છે હું જસ્ટ વિચારતી હતી કે કઈ સારો આઈડિયા મળી જાય તો હું શું ટ્રાય કરું
હ એજ નહી તે જો કોઈ કોઈ વાર તો આપડા એ ચમ્મચ યા પછી કઈ નાઈફ વગેરે મુૂકવા માટે બી જગા ની હોય તો આપણેે અડધી બોટલ કાપીને એને સાઈડમાં મૂકી બી શકો એમાં બધા ચમ્મચ બી મુકવાઈ જાય
હા એ તમે સાચું કીધું ક્યારેક ટ્રાવેલિંગમાં પણ આપણી પાસે વધારે એવું કઈક સાર જેમ કે અણીદાર ધા ાર વસ્તુ હોય એ લઈ જવી હોય તો આ બોટલ વાળો આઈડિયા એકદમ મસ્ત છે
એને
હા એ આપડે વેસ્ટમાં જે એકદમ સરસ બેસ્ટ યુઝ કરી શકી
પછી તમને કીધું કે જુના બહ કપડા બી છે એમને તમે અગર તમારા પાસે સિલાઈ મશીન હશે તો એને બધા કટકા જોઈન્ટ કરી કરીને તમે કટકોું બી બનાવી શકો એનાથી તમે મતલ ઓછા બીછા મારવા માટે બી મસ્ત તો બને શકે
હા એ પણ હું વિચારતી હતી કે આ જે જૂના બધા કપડાં છે ને એ કાપીને અત્યારે બધા ડોરમેટને પગ સાફ કરવા માટે બનાવતા છે ને એવું કઈક હું વિચારતી હતી શું કરું એવું કઈક ટ્રાય કરવાનું વિચારતી હતી અત્યારે પછી લોકો આ ફ્રીજ ઉપરના કવર બનાવે છે એનામાંથી તો મોટું જે કપડું છે ચાદરનો ટુકડો એમાંથી હું ડબલ ફોલ્ડ કરીને એ બનાવી શકીશ
હમ એ ફ્રીજ ફ્રીજ ના ઉપર કવર બો હારું બનશે એનો
હા
અને એને આપડ મતલબ કોઈ નાના કટકા હોય એનાથી ફ્રીજ ના કવર ના ખાના ભી બનાય છે કોઈ કવર ના ઉપર
હા એ પણ સાચું છે અને નાની બેબી ના પણ કપડા એટલા બધા છે તો હું વિચારતી હતી કે અત્યારે મેં જોયેલું હતું અ યુટ્યુબ પર ને એ રીતે કે નાના બેબીના જે બધા વેસ્ટ કપડા હોય જે પહેરીને જૂના થઈ ગયા હોય એમાંથી એને ઓઢવા માટેનું બ્લેન્કેટ જેવું બનાવે છે ચાદર જેવું બો મસ્ત લાગતું હતું મને હું એવું વિચારતી હતી કઈક બનાવા માટે
હમ એ મતલબ બધા કપડા ને એક બીજાને જોઈન્ટ કરીને બનતું હોય લગભગ
હા એટલે એની મેમરી પણ થઈ જાય બાળકની આખા વરસની કે એના જે ગયા સાલ પુરાના સાલ જેટલા પણ સાલની હોય એની મેમરી પણ થઈ જાય અને આ યુઝમાં પણ આવી જાય
હા હા પછી આપડે મતલબ એવું લાગે ની કે ભાઈ મારા છોકરા ના છોકરીના કપડાં મેં એમ જ ફેંકી દીધા આપડે એવું લાગે જો એના માટે મેં પછી બીજી ચાદર બનાવીવી બ્લેન્કેટ જેવો બનાવ્યો એ‌ આપડે જ લાગે કેને ભાઈ એના કપડા છે એને જ કામ આવતા છે હવે આગળ
હા એ પણ છે અત્યારે સ્વેટર કે એ બધું જૂનું થઈ જાય તો એમાંથી પણ લોકો કેપ બનાવતા છે અલગ અલગ રીતે મોજા પણ બનાવતા છે એમાંથી ચપ્પલ બનાવતા છે એ એકદમ બેસ્ટ આઈડિયા છે કેય અ ગરમ થઈ જાય આપણે શિયાળામાં પહેરવા માટે બોઉ વધારે મજા આવે એમાં ઠંડી પણ નહી લાગે અને સ્વેટર પણ આપણું યુઝ થઈ જાય
એ મતલબ આપડે ઓલ્ડમાં ઓલ્ડ માંથી બેસ્ટ બનાવી શકો વેસ્ટ માંથી બેસ્ટ બો મતલબ બધું બો જ બનાવી શકો પણ આપડ આઈડિયા જોયું હોય બસ આપણે અગર ખબર પડી જાય ને કે શું બનાવાનું એને કેવી રીતે બનાવી શકો આપડ તે બરોબર બનાવી શકીએ આપ
એ વાત તો તમારી એકદમ સાચી છે કે એના માટે એક આઈડિયા જોય એટલા માટે તો હું તમને પૂછતી હતી કે કઈ રીતે બનાવી શકાય શું આઈડિયા છે તમારી પાસે જો હું વિચારું એના કરતા પણ તમારી પાસે સારા આઈડિયા હોય તો માર વેસ્ટ માંથી એકદમ બેસ્ટ બની જાય એમ
હમ હવે જો તમને મેં તમને તો બોટલ કીધું તમને તમે એને અડધા માંથી કાપીને એને કઈ પણ પ્લાન્ટ રોપી શકો બરાબર પછી તમે કીધું સ્વેટર નો કપડા નો તો મને એ પોછા મારવાનું પગે પોહચવાનું એ તો ખબર પણ બાકી બધું મેં કઈ જોયું નથી અગર કઈ ખબર પડશે તો મેં તમને કેવા પછી
હા મેં તો અમુક વિડીયોમાં અત્યારે રીલ સ્ક્રોલ કરવામાં જોયેલું હતું સ્વેટર માંથી કેપ બને છે પછી એમાંથી સેમ નાના બેબી માટે મોજા બને છે પછી ચપ્પલ પન એમાંથી કવર થાય છે બો મસ્ત રીતે બનાવે છે એલોકો અને યુઝ પણ મસ્ત થઈ જાય છે
એ હા એ તો છે જ મને હમણાં અગર કોઈ દેખાશે તો મેં તમને વિડીયો શેર કરી દઈશ ને તો અમે બધું જોઈ લેશે ને તમને આઈડિયા આપીશ કે આવોને એવો કરો પછી તમને બરાબર બનાવતા આવડે
હા એક રીતે આ એકદમ આઈડિયા સારો છે કે વેસ્ટમાંથી આપડણે કંઈક બેસ્ટ બનાવીએ કેમકે જો બધું વેસ્ટ જ આપણે જવા દઈશું તો આપણે દેશમાં દેશમાં આપણે કચરાનું ઢગલે ઢગલા થઈ જશે જો આવી રીતે આપડે સુ યુઝ કરતા ર અલગ અલગ રીતે તો આપણે પણ યુઝમાં આવે અને એ બેસ્ટ વસ્તુ બની શકે એમ
એ તમને સાાચું કીધું અને મતલબ પોલ્યુશન બી વધારે નહી થાય નહી તો જોવ તમે કોઈ કોઈ વાર કેટલા ઢગલા ઢગલા રહી જાય પોલ્યુશનના
હા એટલે લોકો શું કરતા હોય હા જે વેસ્ટ બધું હોય એને સ ઉગાવીને એ કચરાનો નાશ કરતા હોય છે પણ જેના લીધે શું થાય કે હવામાં એ બધી ગંદકી ફેલાય છે અને આપણને પોલ્યુશન લાગે છે પ્રદુષણ ફેલાવે છે લોકો એટલા માટે જ્યાં સુધી આપ આપણે થાય ને ત્યાં સુધી અ વસ્તુને બે વસ્ટમાંથી બેસ્ટ થાય એવી ટ્રાય કરવી જોઈએ
એ તો તમને સારું આજ ચુકી હતું
હા તો ભલે ત્યારે તમે પણ કરજો ટ્રાય હું પણ કરું છું ને જો તમને કઈ એવું કઈ અલગ આઈડિયા દે ખાય તો મને શેર ચોક્કસ કરજો. હા ભલે ત્યારે
ચાલો પછી મળીએ.
હા,